કેમ છો. તો રાધે રાધે
રાધે રાધે કેમ છો તમે બ હું તો મજામાં છું તમે કેમ છો. છ.
હું પણ મજામાં છું.
શું કરો છો.
કઈ નઈ બસ આ ઘરનું જ બધું ચાલી રહ્યું છે તમે શું કરી રહ્યા છો આજકાલ તો મને ટાઈમ પણ નથી મળતો પૂરો દિવસ નીકળી જાય ખબર પણ નહી પડે કામમાં
હા સાચી વાત આપણેે બધાનેને ટાઈમ મેનેજમેન્ટ કરવો બહુ જ જરૂરી છે સમયનો ઉપયોગ સઈ રી સારી રીતે કેવી રીતે કરવાનો એનું મહત્વ જાણવાનું અને કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું એ બી એક બહુ મોટો ટાસ્ક છે.
કોઈની આ હ ખુબ મોટો ટાસ્ થ છે.
આપણે સારી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરીએ તો આપણને તણ તણવ ના થાય, આપણે આપણે નક્કી કરીલો ધારેલો કાર્ય ટાઈમ પર થાય, અને આપણે આપણો પોતાનો વિકાસ કરી શકીએ કાર્યોનું આયોજન આપણે જો પહેલાંથી કરીને રાખીએ તો આપણને બહુ હળબળટના થાય કે એન્ડ ટાઈમ પર આપણે આપણને યાદ આવે જો આપણે નિરાતે આરામથી જો સારી રીતે કોઈ આમ આપણો પેલાથી વિચારીને રાખીએ કે પહેલા. થી આપણે એને શું કરવાનું છે શું નહીં કરવાનું છે બધું મેનેજમેન્ટ કરીને રાખીએ તો આપણને કામ પણ સરળ થાય કામ કરવામાં પણ મદદ થાય અને એવો કોઈ તનાવ બી ના થાય કે આપણે ટાઈમ પર પૂરો આપણે કામ કર્યો કે ન
નહી નહી નહી તમે આવાજ બરાબર કીધી મતલલે સમય કમ નથી સમય ને યોગ્ય રીતે મેનેજ કરવું એ આપડી જવાબદારી છે કે આપડે એને કેવી રીતે યુઝ કરવું છે. આપડે પેલા થી જ બધું મે અ ટાાઈમટેબલ આપણું બનાવીને રાખી દે તો આપણને કોઈ દિવ સમય છો લાગે જ નહીં.
સાચી વાત અને બધા બધા પાસે એટલો ચોવીસ કલાક જ છે. પણ એ ચોવીસ કલાકને આપણે કેવી રીતે તે ઉપયોગમાં કરીએ છે. એક બાળક હોય એ ભણ કરવા કરે છે બધા બાળકો પાસે ચોવીસ કલાક જ હોય છે. પણ એક જે બહુ પ્રભાવશાળલી પ્રતિભાશાળી બાલક હોય છે. એ ચોવીસ કલાક માંથી કેવી રીતે ટાઈમ મેનેજ કરીને આપ આપું ભણતર આગળ વધારે કેવી રીતે પહેલાથી ટાઈમ ટેબલ કે શ્રેણી ગોઠવીને એ આગળ વધે છે જો અ પેલાથી એ જ ડિસિપ્લિન રાખે છે ને ટાઈમ મેનેજ ન્ટમાં એટલે જ એનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે એટલે એ આ એક ઉદાહરણ થયું. કે આપણે બી આવી રીતે કોઈ પણ કાર્ય રોજ રોજના કામમાં જો બી કાર્ય કરવું હોય તો આપણે મેને મેનેજ કરીને ટાઈમ અને મેનેજમેન્ટ કરીને કરી એ તો આપણેે બી સફળ જરૂર જ થઈએ.
પ્લાન બનાવીએ અને પછી એને ફોલો કરીએ તો આપણને પણ ફાયદો થાય છે. હા અને સામાન્ય સમય છે મોટો પ્લાન હલો
હલો હા અવાજ આવે છે હ હ
મતલબ આપણને માટે નાના નાના પ્લાનને પ્લાન બનાવી અને એમાં પણ આપણા કેટલા મોટા મોટા ટાસ્કો પૂરા થઈ જતા હોય છે
હા સાચી વાત હા નાના નાના આપણે નિર્ણયો કરીએ છોટી છોટી તી અ નાના નાના બાપ બબતમાં આપણે એને ગ ગઠવી રાખીએ તો આપણને કરવામાં કરવામાં પણ આસાન થાય ટાઈ કામ
નહી નહી એ વાત બરાબર છે
અને આપણને એને ના પાડતા પણ આવડવું જોઈએ કે જો બીજા બધા કેવા લોકો હોય છે કે જેમને પાસે કોઈ કામ હોતું નથી તો એ બીજા બીજાનું ટાઈમ બગાડે છે ખાલી ટાઈમપાસ કરવા માટે એના પાસે જઈને બેસે છે અને એને પણ કામ કરવા દે તા નથી તો જયયારે આપણે એવું અનુભવીએ કે આ આપણું ટાઈમ બગાડે છે તો આપણને ના કહેતા પણ આવડવું જોઈએ
ને એમાં મોટું કારણ છે ને મોબાઈલ નું પણ છે તમે જોયું હોય તો મોબાઈલ પણ આપણું કેટલું બધું ટાઈમ વેસ્ટ કરી નાખે
સાચું એ તો એકદમ ખરી વાત કરી તમે
હા કારણ કે સોશિયલ મીડિયા હવે આપણી લાઈઇફમાં આવી ગયું છે ને તો આપણને આપણે પણ આમ વારે ઘડી કઈ કામ છોડીને આપણે બે મિનિટ માટે પણ આપણા કામ માટે પણ ફોન લઈએ ને તો આવું થઈ જાય કે આપણે ઇન્સ્ટાગ્રામ ખોલી દઈએ ફેસબુક ખોલી દઈએ અને એવામાં આપણે રીલો સ્ક્રોલ કરતાં કરતાં કરતા ક્યાં આપણે બે કલાક પસાર કરી આપણને પણ ખબર નથી પડતી
એ વાત તો સાચી એટલે તો કહું છું લક્ષ્ય આપડું કોઈ લક્ષ્ય હોવું જોઈએ અને આપણે જે લક્ષ્ય પ્રત્યે જાગૃત હોવા જોઈએ ને એને પછી લક્ષ્યને ધારણ કરીને પછી આપણે કાર્ય નો આયોજન કરવું જોઈએ આપે આગળ આગળ પણ વધી શકીએ અને આપણે આપણા કામમાં સફળ પણ
હા એટલે એ દરમિયાન આપડણે ફોન ને સાઈડ માં જ
હા એટલે લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત હોય ને તો પછી ફોન અને બધું સાઈડમાં હોય પણ એવું કઈ આપે આપડે જીવનમાં એવું લક્ષ્ય નિર્ધારિત જેમ કે જેમ હું તો આજ માનું છું કે જ જો સ્ટુડન્ટ લાઈફ હોય છે ન એ કેવી રીતે કે એ એને લક્ષ્ય એના પાસે લક્ષ્ય હોય છે કે મારે ના દસી દસમા ધોરણમાં તો મારે નેવું નેવું ટકા લાવવાના જ છે જો એ એનું એવું લક્ષ્ય નિર્ધારિત કરી લે તો પછી એ પ્રમાણે એનું ટાઈમ મેનેજમેન્ટ કરે તો પછી એનામાં સફળ થાય ને થાય.
હ એ તમે બરાબું કે છોક છોકરાઓ માટે ડિસિપ્લન અને ટાાઈમ ટેબલ રાખવું જોઈએ પણ મને એવુંાગ લાગે છે કે છોકરાઓને છે ને કલાક બે કલાક માટે બ્રેક પણ આપવો જરૂરી છે કે એમને પણ એમનું માઇન્ડ થોડું શાંત રાખે બધી રીતે કારણ કે આખો દિવસ પણ આપણે એમને ડિસિપ્લન અને એમના ટાઈમ ટેબલના હિસાબ થી ચલાવીએ તો એ છોકરાઓ માટે પણ સારું નથી.
હા એ વાત તો સાચી જ છે હા થોડું આમ મનોરંજન પણ વચ્ચે થોડો જોઈએ જ ભણતરના વચચમાં પણ હું આમ એવું કું છું પણ ટાઈમ મેનેજમેન્ટ એવી રીતે કરે કે સવારથી લઈને સાંજ સુધીનું એને ચોવીસ કલાક બધા માણસો પાસે ચોવીસ કલાક જ છે એ એનો ઉપયોગ કેવી રીતે કરે છે અને કેવી રીતે જીવનમાં સફળ થાય છે. એ મોટી પૂજી છે એમ
એટલે એવી રીતે જે છોકરાઓનું પણ આપણે ટાઈમ ટેબલ ગોઠવવું જોઈએ. કે જેમ કે એમને મનોરંજન પણ મળે ને એ લોકો ન કામ પણ થાય ને આપણને પણ સંતુષ્ટિ મળે.
હા સાચું કહું છું હા એ વાત તો સાચી
હા તો તમે પણ તમારા છોકરા માટે કે કોઈના માટે અત્યારે ટાઈમટેબલ ગોઠવો છો
હા હું પોતે જ બહુ ટાઈમ એક એટલે કોઈને કીધું હોય ને કે અગિયાર વાગે પહોંચવાનું કે અગિયાર વાગે જવાનું તો હું આ ટાઈમનું બહુ મતલબ આમ ડિસિપ્લિન આપે આપણને જોઈને હું એવું વિ વિચારું છું કે આપણને જોઈને આપણા છોકરાઓ છે કે હા કેવું કરે છે પ્રમાણે એ લોકો પણ શીખે છે તો જારે આપ આપણામાં પંચુલટી આવી જાય આપણે ડિસિપ્લન થઈ જાયે તો છોકરાઓ બી આપણને જોઈને શીખે જ છે
પૂરા પાકા જો
હા એ વાત સાચી.
ને મને આમ થોડું થઈ જતું કે કશે કશે મોડું થઈ જતું કોઈ વાર સવાર માં ઉઠવામાં મને મોડું થઈ જતું પણ મેં હવે ધીરે ધીરે મારી આદત બ બદલી છે કે હું પણ ટાઈમ મેનેજ કરું અને એવી રીતે જ ચાલુ
હા સાચી વાત. પણ એ છે ને આપડે તમે વિચાર્યું ને કે હું મારે મારામાં બદલાવ લાવો છે. એ ત્યાંથી જ તમે તમારું મતલબ એક જમાનાથી એક પર્સેન્ટ આગળ વધી ગયા છો. જે બધા વિચારે છે ને એનાથી તમે આ આગળ વધી ગયા છો કે તમે વી વિચાર્યું કે હવે મારે અ આમાં બદલાવ લાવવાનો છે મારી આ ટેવ સારી નથી તો મને આ બદલાવ લાવવાનો
હા નઈ મને લાગ્યું આમ કે નહી આ આમારું થોડું ઓછું ટાઈમ ટેબલ સારું નથી મારે આમ વહેલું ઉઠવું જોઈએ બધી રીતે કારણ કે એના ફાયદાઓ પણ બહુ બધા થાય છે ને કે આપણે વહેલા ઊઠીએ તો આપણું થોડુંક એક્સરસાાઈઝ પણ થઈ જાય કામ પણ સમય પર ખતમ થઈ જાય છે. અને આપણને છે ને આખું જે તણાવ પણ નહી રહે નહી તો શુ મોડેથી ઉઠી મોડેથી કામ થાય અને પછી આપણે આખું દિવસ સ્ટ્રેસમાં રહીએ ક્યારે મારું કામ નથી થયું અને કશે જવું હોય ને તો એ પણ આપણું અટકી જાય છે.
હા એ વાત સાચી કહું છું.
પણ આવે આમ એકત્યર આપણે આગર ટાઈમ પર બધું કામ કરીયે
હા આપણે જો આપેડે જો પોતે વ્યવ તજિસ હોઈ તો આપણે કોઈનાથી આવી ઉમિદ રા પણ વ્યવસ્થિત આપણને જોઈને થાય એટલે સૌથી પહેલા તો આપણામાં જ બદલાવ લાવો બો જરૂરી છે કે આપણે જ ટાઈમ પંચ્યુઅલિટી કરવી જોઈએ કે કેવી રીતે મેનેજમેન્ટ કરવો બધું અને જો આપણે એકદમ પ્લાનના મુતાબિકે એવું હોય એવું બી હોય છે કે આપણે જેવો પ્લાન કર્યો હોય એવું પ્લાન સક્સેસ ન થાય પણ આપણેે કોશિશ કરીએ તો ધીરે ને ધીરે આપણને આપણને બી આદત પડે અને આપણે બી એનાથી કઈ શીખીએ. કે ભાઈ નહી આપડણે એવી રીતે પ્લાન કરીએ તો એ સક્સેસ તો થાય છે.
હા નહી નહી એ તો આપ તમે વાત બરોબર નિયમિત રાખવું એ જરૂરી છે. હા અને કોઈ વાર છે ને મારો મતલબ થઈ જાય છે કોઈ વાર છેને મારા પ્લાન પણ ફેલ થતા હોય છે. હું શરૂઆત તો સારી કરું છું પણ પછી જાયને ની ખબર કા ગડબડ થઈ જાય મને પોતાને
એ તો આપણેે માણસ માણસ છે તો માણસ જેવો માણસ માત્ર ભૂલનું પાત્ર તો છે જ ને એટલે માણસ થી જ ભૂલ તો થાય તો પણ એ ભૂલ થી શીખ
હા એ શિખામણ તો મળે જ છે મને એટલે હું બીજી વખત એક ક્યારે ની કરું કે હા આનાથી મને લાસ્ટ ટાઈમ નુકસાન થયું હતું તો હું પછી પાછું રિપીટ ન કરું
હા એ વાત સાચી આપણે ક આપણા ભૂલ આપણે ભૂલતી થી શીખે તો એક એ ભૂલ ના કહેવાય એ આપણા માટે સાચું મતલબ સબક કહેવાય કે ના આપણે આનાથી શીખ્યા તો છીએ
હા કારણ કે વીતી ગયેલો સમય પાછો તો નથી જ આવાનો તો આપણે ભૂલથી જ કંઈક શીખી લઈએ
એટલે સમય પર સમય ની કદર કરવી બો જરૂરી છે એટલે ટાઈમ મેનેજમેન્ટ એ જ આપણ વાડે છે કે સાચા સમય પર આપણે સમયની કદર કરી નાખી કે તો સમય બી આપડી કદર કરે
ઉપયોગ કરવો એ જ સફળતાની ચાવી છે
ઈ વાત સાચી
હા હવે તો આમ મને પણ સમયની કિંમત સમજવા લાગી છે
હા, સમય એવું કેવા છે ને કે બીજી બધી બ કિંમત આપણે નિર્ધારિત કરી વસ્તુઓની કિંમત આપણે નિર્ધારિત કરી શકીએ છીએ, પણ આપણા સમયની કિંમત નિર્ધારિત નથી કરી શકતા, કારણ કે સમય તો અનમોલ છે.
હા અને પાછું હું હમણાં જ કીધું ને જે વીતી ગયું હોય છે એ પાછું નથી આવવાનું, એટલે આપણે આ સમયમાં જેટલું હોઈ શકે તેટલું આપણે સારું કામ કરવાનું અને આપણો કેટલો સમય બચે છે. અને બચેલા સમયે પણ આપણે એસ્ટ્રા શું કરી શકીએ, એનું આપણે ધ્યાન રાખવું જરૂરી છે.
હા સાચી વાત, એ એટનાથી એટલું શું વ્યક્તિગત વિકાસ બી થાય. એટલી જ તો કહીએ છીએ કે ટાઈમ પર આપણે કામ કરીએ. મે આપણે બધું પ્લાન કરીને કરીએ તો આપ આપણને ગોઠવેલું ગ ઉઠવેલી વસ્તુ કેટલી સારી લાગે છે, એવી જ રીતે આપણે જો જીવનમાં આપણું આ બી ગોઠવેલું હોય તો કેટલું સરસ લાગે અને કેટલું સારો ફળ આપે આપણને
એટલે હું છે ને જાણે કે ક કાલે ક જવાનું હોય ને તો આજથી જ હું એની પ્લાનિંગ કરીને રાખું છું. કે આવું આવું કરવાનું છે પેકિંગને લઈને બધ પેકિંગ થી લઈને બધી જ રીતે હું મારું ટાઈમટેબલ બનાવી દઉં છું કે આપણું સમય બરબાદ ન થાય કાલે
હા હા બ બહુ સરસ વાત શીખવાડી.
હા એવું કરવાથી સવારે પછી બીજે દિવસે આપણું બધું તે જ કામ પર આપણે લાગીએ જે કામ પર માટે આપણે સવારે ઉઠ્યા છી એમ હા નહી તો કોઈ લોકો શું કરે છે જેમ ટ્રાવેલિંગમાં જવું છે તો પેકિંગ નહી કરે એન્ડ મોમેન્ટ પર પછી લોકોને બધું કરવાનું યાદ આવે અને એવી ભાગજોડ માં અમુક વસ્તુ છૂટી પણ જાય છે. પછી છેક સુધી એ લાંબુ લાંબુ ચાલ દૂર છે.
એટલે જ તો પ્લાનિંગ બહુ બેસ્ટ છે તો કરવી જ જોઈએ ચાલો પછી મળીએે.
હા ચાલો મળીએે પછી આપડે પણ હા ચાલો જય શ્રી કૃષ્ણ.